હલો
અવાજ આવે છે મારો
હા એકદમ સંભળાય છે તમે સંભળાય છેો મારો
ઓ એકદમ ક્લિયર આવે છે તો કેવું મજામાં
એકદમ મજામાં તમે કેવ મજામાં
બસ જોઓ ને એકદમ મજામાં એક સરસ મીજાનો ટોપિક મળ્યો કે પશ્ચિમ ભારતનો ખોરાક હા તો આપડે પશ્ચિમ ભારતના ખોરાક વિશે વાત કરીએ
બરોબર એ વિષય એકદમ ઘણો રસપ્રદ છે પશ્ચિમ ભારતમાં ઘણા રાજ્યો આવે છે
ને પશ્ચિમ ભારતમાં મુખ્ય રાજ્ય છે ગુજરાત મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન નો સમાવેશ થાય છે
બિલકુલ, બિલકુલ, અને એમાં દરેક રાજ્યનો ખોરાક અલગ, અલગ હોય છે તેની પોતાની ઓળખ હોય છે
અને ખોરાક માત્ર પેટ ભરવા માટે નથી પણ તે સંસ્કૃતિ અને પરંપરા સાથે પણ જોડાયેલો હોય છે
બિલકુલ એકદમ સાચું છે, અને લોકોનું જીવન વધારતી પણ ખોરાક પણ અસર એકદમ પડે છે
હા મારું કેવામ છે કે સૌથી પહેલા તો આપણે ગુજરાત ના ખોરાક વિશે વાત કરીએ
બરોબર, હવે આપડે ગુજરાત નો ખોરાક દેશ અને વિદેશમાં પણ એકદમ પ્રસિદ્ધ છે
ગુજરાતના ખોરાકની વાત કરીએ તો ગુજરાતના ભોજનમાં મીઠશ અને હલકા મસાલાનો ઉપયોગ વધુ થાય છે
બિલકુલ, બિલકુલ જેમાં રોટલી, શાક, દાલ અને ભાત તો રોજિંદા ભોજનમાં ભાગ ગણાય જાય
અને સાથે કચુંબર પાપડ અને અથાણાનું પણ ઉપયોગ લેવામાં આવે છે
બિલકુલ અને જેમાં ગુજરાતમાં વરસાદનું પણ ઘણું મહત્વ છે
તમે જોઈ શકો કે ફરસાણમાં ઢોકળા ખમણ પાત્રા હાંડવું અને ખાંડવીનો સમાવેશ થાય છે
બરોબર અને એ બધી વસ્તુ સવારે અથવા સાંજે નાસ્તામાં પણ ખાાવવામાં આવે છે
તમે જોયું કે થેપલા પણ ગુજરાતની એક પ્રસિદ્ધ વાનગી છે
બરોબર અને થેપરામાં ઘણા દિવસો સુધી સાળા રહે છે તો એ મુસાફરીમાં પણ લઈ જઈ શકાય.
અને ખાખરા પણ લોકોને ઘણા ગમે છે.
બિલકુલ બિલકુલ ખાખરા ઘઉંના લોટમાંથી બને છે. અને તેમાં ઘણી જાત હોય છે.
જાતની વાત તમે કરી તો તેમાં મેથીના ખાખરા જીરાના ખાખરા અને મસાલા ખાખરા પણ મળે છે.
બરોબર ગુજરાતમાં મીઠાઈઓનો પણ મોટો ભાગ છે.
અને મીઠાઈઓમાં મોહનઠાળ સુખડી લાપસી અને બાસુંદી ઘના લોકોના ઓળખાયેલી મીઠાણ છે.
બિલકુલ બિલકુલ જેમ કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખોરાકમાં પણ થોડો ફરક જોવા મલે છે.
અને કચ્છમાં બાજરીના રોટલા બહુ વધુ ખાવામાં આવે છે.
એ બી છે અને સાથે લસણની ચટણી ને છાસ પીવામાં લેવામાં આ આવે છે.
ને કાઠિયાવાડીનો ખોરાક થોડો તીખો પણ હોય છે.
ઓહ અને રીંગણનો ઓલો. સેવ ટામેટાનું શાક અને રંગન બટાકાનું શાક બહુ પસંદ છે.
એકદમ સાચી વાત કહી તો આ તો આપણે ગુજરાતની વાત કરી હવે આપણે મહારાષ્ટ્ર તરફ આગળ વધીએ.
બરોબર મહારાષ્ટ્રનું ભોજન પણ ઘણું વિવિધ છે.
હા, ત્યાંના લોકો ભાત અને ભાખરીનો ઉપયોગ ઘણો કરે છે.
જેમ કે જુવારની ભાખરી અને બાદરાની ભાખરી ઘણી જગ્યાએ બને છે.
એકદમ સાચી વાત કહી ને પીતલા ભાખરી એક જાણીતી વાનગી છે.
બરોબર જેમાં પીતલા ચણા લોટમાંથી જ તૈયાર થાય છે.
અને મહારાષ્ટ્રમાં પાઉ સાથે બનાવેલી વાનગીઓ પણ બહુ પ્રસિદ્ધ હોય છે.
બરોબર જેમ જેમ જોઈએ ગવાડા પાવને ઓરીબુંદુ ભોજન પણ કહેવામાં આવે છે.
એકદમ સાચી વાત ને તેમાં મિસલ પાઉ પણ મિસલ પાવ એ બી એક ઘણું લોકપ્રિય આઈટમ છે તાનુ.
બિલકુલ બિલકુલ તેમાં ઉસલ ફરસાણ અને એકદમ મસાલેદાર રસનો ઉપયોગ થાય છે.
અને મહારાષ્ટ્રમાં પાઉભાજી પણ ઘણી જગ્યાએ એ મળે છે.
એ બી છે અને તેમાં બટાકા અને બીજી શાકભાજીનો પણ મિશ્રણ હોય છે.
ખરેખર ને મહારાષ્ટ્રમાં પૂરણપોળી પણ બહુ ઘણી પ્રસિદ્ધ છે.
હ બિલકુલ સાચી વાત અને પૂરણપોલી મીઠી અ વિનાગી અને છે અને તહેવારોમાં ખાસ એકદમ ત્યાં બનાવવામાં આવે છે
એકદમ સાચું અને કોકણ વિસ્તારનો ખોરાક પણ અલગ ઓળખ ધરાવે છે
એ બી છે અને ત્યાં નારિયેળનો ઉપયોગ ઘણો થાય
એકદમ સાચી વાત આ તો આપણે મહારાષ્ટ્ર વિશેએ ખૂબ જ સારી વાત થઈ હવે આપણે ગોવાના ખોરાક વિશે વાત કરીએ
બિલકુલ ગોવાનો ખોરાક સમુદ્ર સાથે જોડાયેલો જોવામાં આવે છે
એકદમને ત્યાં નારિયળ નું દૂધ અને મસાલા નો ઉપયોગ બહુ વધુ થાય છે
બિલકુલ બિલકુલ ચોખાના વિવિધ પ્રકારના પણ ત્યાં બનાવવામાં આવે છે
એકદમ સાચી ગોવામાં મીઠાઈ તરીકે બેબિનકા પણ ઓળખાય છે
બરોબર અને એ મીઠાઈ અને ઘણા પદ હોય છે
હવે આપણે ગોવા પરથી રાજસ્થાન તરફ ધ્યાન આપીએ
બરોબર રાજસ્થાનમાં પણ પાણીની ઓછતના કારણે ખોરાકમાં ખાસ બદલાવો જોવા મળે છે
ને ત્યાં એવી વાનગીઓ બનાવવામાં આવે છે કે જે લાંબા સમય સુધી સારી રહે
બરોબર, જેમ કેે દારબાટીએ ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે
અને તેમાં જોવો કે બાટીના સાથે ઘી પીરસવામાં આવે છે
ઓહો અને ચૂરમામા પણ સાથે જ ખાવામાં આવતી
અને ગટ્ટેનું શાક પણ રાજસ્થાનની એક અલગ જ ઓળખ છે
બરોબર તેમાં ચણાના લોટ માંથી ગટ્ટા બનાવવામાં આવે છે
એકદમ સાચું, કેસર સંગરી પણ રાજસ્થાનની એક પરંપરાગગીત વાનગી છે
એકદમ એકદમ સાચી વાત છે, આ વાનગી રન વિસ્તારમાં પણ સરળતાથી તૈયાર કરી શકાય છે
આતો આપડે જોયું કે પશ્ચિમ ભારતનો ખોરાક કેટલો રંગબેરંગી અને સમૃદ્ધ હોય છે
હા, અને દરેક રાજ્યની વાનગીઓ તેમાં ઇતિહાસ અને હવામાન અને એકદમ સંસ્કૃ તી દર્શાવતી હોય છે
એકદમ બિલકુલ ખરેખર વાત કરી તમે અને આપણે આગળ જોયું કે પશ્ચિમ ભારતના દરેક રાજ્યનો ખોરા એક એકદમ અલગ ઓળખણ ધરાવે છે
હા એ બી છે અને હવે આ ખોરાકમાં વફરાતા અનાજ અને બીજ બ વસ્તુઓ વિશે આપણે વાત કરીએ
જેમ કે ગુજરાતમાં વપરાય છે ઘઉં બાજરી જુવાર નો ઉપયોગ બો ઘણો થાય છે
બિલકુલ સાચી વાત છે આ અનાજમાંથી રોટલી ભાકરી અને બીજા ઘણા પકવાન તૈયાર થાય છે
અને બાજરીને એક પોશાક અનાજ પણ કહેવામાં આવે છે
બિલકુલ બિલકુલ શિયાળામાં બાજરીની રોટલી સાથે મકાઈ
ખાવાના ઘી લેવામાં આવે છે ત્યાં
અને જોઈ શકો કે છાસ પણ ગુજરાતીનો ભોજનનો મહત્વપૂર્ણ ભાગ છે
બિલકુલ બિલકુલ ગરમ હવામાનમાં છાસ શરીરને એકદમ ઠંડાક આપે છે
અને ગુજરાતમાં દાલની પણ ઘણી જાતો જોવામાં મળે છે
બરોબર તુવેરની દાળ બી હોય ત્યાં મગની દાળ અને ચણાની દાળનો ત્યાં ખૂબ જ ઉપયોગ થાય છે
અને ત્યાં ગુજરાતમાં કઢી કઢી સાથે ઘણી વખતે પીરસવામાં આવે છે
બિલકુલ બિલકુલ કડીમાં દહી અને ચણા ના લોટ નો ઉપયોગ થાય
અને કેટલાક વિસ્તારમાં તો ખીચડી અને કઢી ને સંપૂર્ણ ભોજન માનવામાં આવ્યું છે.
બરોબર જેમાં ખીચડી સરળ અને જલ્દી બની જાય છે.
એકદમ સાચી વાત કહી તમે આપડે આજે પશ્ચિમ ભારતના ખોરાક વિશે વાત કરીને બહુ જ મને ગમ્યું.
બરોબર મને ખુબ જ મજા આવી એન પર વાત કરીને.
ખરેખર ખરેખર. આપડે નવા તા ટોપિક સાથે તરત મળીશું.
જરૂર જરૂર હલો મલિયે.
જ મ